હેલો.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
બસ હું એકદમ મજામાં તમે જણાવો તમે કેમ છો?
હા અમે પણ ખુબ મજામાં છીએ આજે, તમે કોલ કર્યું?
હા હા ઘણા દિવસો થઈ ગયા, તો મેં વિચાર્યું સરસ એવા મજાના ટોપિક પર ચર્ચા કરી લઈએ, આજકાલ શારીરિક વિકાસ લોકોના માટે કેટલો મહત્વપૂર્ણ બની ગયો છે, લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત બની ગયા છે, કે પોતાના સમય નથી કાઢી શકતા, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતા, તો શું એના પર જ થોડી નાની એવી ચર્ચા કરીએ, અને આપણે પણ શીખીએ, કે આપણે કઈ રીતે પોતાના માટે સમય કાઢીને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.
હા યોગા આપડે જે સંસ્કૃતિ જે છે તો યોગા જે છે એ આપણા સુખ અને શાંતિ આપે છે યોગા તો તમે થોડું હા
હા હા, જરૂર યોગા તો સૌથી સારો માર્ગ છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે, તો યોગા દ્વારા આપણા આપણને ખ્યાલ નહીં હોય એટલા બધા યોગાસનો, એટલા બધા યોગાઓ અહીં ઉપલબ્ધ છે. જે આપણને આપણા અ પુરાના જમાનામાંથી, કે પછી શાસ્ત્રોમાંથી કોઈક ને કોઈ યોગાની બુક માંથી જાણવા મળે છે, જે આપણને આપણા જીવનમાં, દરેક પ્રકારની મુશ મતલબ જે પણ કોઈ રોગો હોય ને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે સાથે યોગાનું એક બીજું પ્રકાર લઈએ તો મેડિટેશન, મેડિટેશન પણ ખુબ જ સરસ છે, આજ કલના જમાનામાં જયારે લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત બની જાય, છે કે પછી લોકો પોતાના જીવનમાં એટલો તણાવ મહેસૂસ કરે છે સ્ટ્રેસ મહેસૂસ કરે છે, સ્પેશિયલી જે આજકાલનું યુથ જનરેશન છે જે, બા બાળકો છે એ લોકો પોતાના જીવનમાં, અભ્યાસને લઈને કે પછી કોઈને કોઈ પોતાની, દૈનિક પ્રવૃતિઓને લઈને જે તણાવ અનુભવી રહ્યા છે, એનાથી દૂર થવાનો એક માત્ર માર્ગ છે મેડિટેશન અને યોગા, મને જણાવી શકો કે મેડિટેશનથી શું ફાયદા થાય?
હા. ક્રિકેટ છે એમાં સૌથી વધારે સાત એક વસ્તુમાં ધ્યાન કરીએ છીએ એના કારણે આપણે આપણા દિમાકનો વિકાસ કરીએ છીએ અને વિચારવાની જે ક્ષમતા વધારો માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક તે મને પ્રોત્સાહન આપીને
હા અને બીજી વાત કરીએ આપડે તો યોગા અને જે મેડિટેશન છે એ આપણા શારીરિક વિકાસને વધારવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજકાલના હવે જેમ કે મહિલાઓની જ વાત તે લોકો ઘરકામમાં, કે પોતાના જીવનમાં ઓફિસના કામમાં, પરિવારને સંભાળવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન નથી રાખતા જેનાથી એમને કમરનો દુખાવો સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો, કે કોઈને કોઈ અંગનો દુખાવો, એ બધું થતું રહે છે તો આપ એમણે પણ પોતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું જોઈએ, અને બની શકે તો દિવસમાં સવારે કે પછી જ્યારે પણ એમને સમય મળે ત્યારે યોગા કરવા જોઈએ શું કેવું તમારું આના પર.
લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એ દસ મિનિટ પણ આપગ માટેતા એટલા માટે વધડ પલા છેગાડીે છે. તમાર શું કેવું છે લોકોએ યોગા આગળ વધવું જોઈએ કેવી રીતેવું
હા હા જરૂર જણાવી શકો, લોકો જેમ કે આસપાસ આજકાલ તો યોગા ક્લાસીસ પણ એટલા ચાલી રહ્યા છે, એનજીઓ દ્વારા, કે પછી કોઈ નાની મોટી સંસ્થા દ્વારા, કે પછી કોઈ વ્યક્તિ દ્વારા, યોગા ક્લાસીસ ચલાવવામાં આવે છે. તો શું કેહેવાય એક દોઢ કલાકના યોગા ક્લાસીસ અટેન્ડ કરીને પણ આપણે પેલું યોગા તરફ આગળ વધી શકીએ અને જો યોગા ક્લાસીસ અટેન્ડ કરવાનો કે એમાં જવાનો સમય ન હોય તો સવારે ઉઠતા વત જ સવારે અડધો કલાક કે દસ મિનિટ આપણે યોગાસન કરી શકીએ, જે પણ યોગ આપણને આવડતા હોય અને સૂર્ય નમસ્કાર એનું સૌથી એકદમ સરસ યોગા છે એકદમ બેસ્ટ યોગા છે જેમાં બધા જ પ્રકારના આસનો આવે અને મે તો એવું પણ સાંભળ્યું છે, કે સૂર્ય નમસ્કાર કરીએ તો પછી બાકી કોઈ બીજા યોગા ના કરીએ તો પણ ચાલે, કારણ કે એમાં બધા જ પ્રકારના યોગા આવી જાય છે, જેનાથી આપડી બધી જ પ્રકારની એક્ટિવિટી અને ફિઝિકલ એક્સરસાઇઝ થઈ જાય છે, જે આપણને માનસિક રીતે શાંતિ પણ આપે છે અને દરેક જે સ્ટેપ છે સૂર્યનમસ્કારના જે બાર સ્ટેપ આવે છે એની અંદર એ દરેક વસ્તુનું કંઈક ને કંઈક મહત્ત્વ દરેક બાર આસનો જેવા કહેવાય એ, દરેક આસનો ના કઈ ને કઈ મહત્વ છે.
હા હા ચોક્કસ, હવે નાનો એવા આસનથી ચાલુ કરીએ તો પદ્માસન, એ સૌથી સાદું આસન છે, એનાથી કોઈ પણ વ્યક્તિ યોગાની શરૂઆત કરી શકે છે, પદ્માસન થઈ ગયું, ત્રિકોણસન થઈ ગયું, ભુજંગસન થઈ ગયું અલગ અલગ પ્રકારના યોગા છે, જેવી રીતે મેં કીધું સૂર્યનમસ્કાર એમાં બધા પ્રકારના યોગા આવી જાય છે, પછી મેડિટેશનની વાત કરું તો મેડિટેશન એ આપણા મનને એકદમ શાંત કરી જાય છે, લોકોને પહેલાં લાગે કે મેડિ ડટેન કરવું અઘરું છે કારણ કે મેડિટેશનનો મુખ્ય ભાગ છે કે આપણે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું આપણું મન એટલું ચંચળ છે કે એ ક્યારેય એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી તો મેડિટેશન જ એક એવો અ મુ મુખ્ય ભાગ છે કે એવો અંગ ગણી શકાય જેનાથી આપણે આપણો જે શું કહેવાય મે આપણું મગજની જે શાંતિ છે એને અનુભવી શકીએ છીએ એક જગ્યાએ ધ્યાનને કેન્દ્રિત કરીને આપણે મનનો યોગા કરી શકી છે, છેએ મનનો આર્થિક વિકાસ કરી શકીએ છે, જેનાથી આપણને સ્ફૂર્તિની અનુભૂતિ થાય છે તમે જોજો ક્યારેક પ્રયાસ કરજો, ક્યારેક સવારે ઉઠીને તમે દસ મિનિટ જો મેડિટેશન કરીયો હને મારો આખો દિવસ એકદમ સ્ફૂર્તિ ભર્યો જાય, મેડીટેશન માં એટલો પાવર છે.
ધતુ એ કરવા માટે જોઈએ એવું એમને સલાહ આપું છું તો શું તમે જણાવી શકો કે યોગા નહી કરવાથી શું શું વ્ય
જરૂર કેમને યોગા નહીં કરવાથી માણસ કોઈક વાર આળસુ બની જાય છે કે એમની શારીરિક એક્ટિવિટી જે એક્સરસાઇઝ છે એ થઈ નથી શકતી જેના કારણે લોકોને સાંધાના દુખાવા, તો કમરનો દુખાવો, હાથ પગના દુખાવા તો ક્યારેક ક્યારેક બહુ સ્ટ્રેસ અનુભવો, તણાવ અનુભવો, જેવી સમસ્યાઓ થઈ શકે છે, મેં તો આ આજુબાજુના જે સોસાયટીના લોકો છે, અડોસ પડોશના લોકો છે એમની પાસેથી પણ સાંભળ્યું છે કે એ લોકો જ્યારથી યોગ ગામ મેડિટેશન કરતા થયા છે તેમના જીવનમાં એક અલગ જ પ્રકારનો ફેરફાર આવ્યો છે, એ લોકો તાજગી મહેસૂસ કરવા લાગ્યા છે, તંદુરસ્તી અનુભવવા લાગ્યા છે, અને એમના જે શારીરિક રોગો હતા જે પણ કંઈ સાંધાના દુખાવા, કંઈ પણ જે દુખાવા તે બધા ઓછા થઈ ગયા તો આપણે પણ આજથી સંકલ્પ કરીએ કે રોજ સવારે ઉઠીને આપણે, પણ યોગા કરીશું બરાબર ને?
હા એકદમ બરાબર છે. યોગ કરવા જોઈએ ચાલો. જય શ્રી કૃષ્ણ.